કાવ્ય.
હલો હા સ્ કેમ શે રિયા?
ફાઈન, એ તું આજે પણ લાઈબ્રેરીમાં હતી ને મે તને બે ત્રણ વાર જોઈ પણ તું એટલી ડૂબી ગઈ હતી કે મને દેખાય જ નહી.
હા યાર. હું એક નવલ ઠા વાંચી રહી હતી, એટલી રસપદ ઇન્ટરેસ્ટિંગ હતી, કે હું સમયનું ભાન જ ભૂલી ગઈ.
ખરેખર પુસ્તકો માં એવું શું ખાસ હોય છે કે માણસ આ ખું દુનિયા ભૂલી જાય.
એ જ તો પુસ્તકોનું જાદુ છે, વાંચક જયારે પુસ્તકમાં પ્રવેશ કરે છે ને, ત્યારે એ ફક્ત વાંચતો જ નથી, એ જીવત થાય એવું લાગે છે, પાત્રોની લાગણીઓ તેમના સંઘર્ષ. ખુશીઓ બધું પોતાની અંદર અનુભવે છે, ફીલ કરે છે.
વાવ તું તો એકદમ ફિલોસોફર બની ગઈ છે. પણ સાચું કહું તો મને પણ ક્યારેક એવું લાગ્યું છે, જય્યારે હું બાણ ભણમાં સ્ટોરી બુક વાંચતી હતી ને. ત્યારે મને લાગતું કે હું પણ એક કથાનો એક ભાવ છું.
બરાબર. પણ એક તો છે. સાચો વાંચક છે ફક્ત શબ્દ નહી બોલવાનો નહીં વાંચતો નહીં પણ તેમની પાછળની. લાગણીઓને સમજે છે, જેમ આપણા દાદા દાદી આપને કેવી મજાની વાર્તાઓ કરતા હતા.
બરાબર, આજે તો સાચો વાક્ય છે. વા અજ હ
પણ આજ કાલ નું લોકો વાંચન ઓછું કરી રહ્યા છે અને બધા મોબાાઈલમાં જ વ્યસ્ત રહે છે.
હા અને એક મોટો પ્રશ્ન હ છે સોશ્યલ મીડિયા રીસ, શોર્ટ વિડીયો આ બધા એ વાચ વાચનનો સમય ખાઈ લીધો છે, પરંતુ હું માનું છું કે સા વાચક હંમેશા પુસ્તક તરફ પાછવું પડશે.
તું શું માને છે વાંચનમાં શા માટે જરૂરી છે? શું ઇમ્પોર્ટન્ટ છે તારા વાસ્તે વાંચવું, રીડિંગ કરવું?
હર ઘ ઘણા કારણો છે. સૌથી પહેલા તો વાચન આપણું જ્ઞાન વધારે છે. પછી તે અમારી કલ્પના શક્તિ ને વિકાસ આપે છે. અને સૌ જે મહત્વનું જે આપ પરનું વધુ સ સ અહ સંવેચશનીલ અને સમજદાર બનાવે છે.
આ વાત તો સાચી, ખરેખર છે, હું માનું છું. હું જ્યારે બાયોગ્રોફી વાંચું છું ને ત્યારે મને લાગે છે કે હું પણ કંઈક મોટું કરી શકું છું.
એક્ઝેક્ટલી. પુસ્તકો આપણે પ્રેરણા આપે છે. તેઓ આપણને શીખવે છે, કે જીવનમાં મુશ્કિલો આવે તો કેવી રીતે લડવું.
તું કઈ પ્રકારના પુસ્તકો વધુ પસંદ કરે છે રીડિંગ માટે વાસ્ટે?
મને તો ન નવલકથા અને સેલ્ફ હેલ્પ ગ્રુપ બંને ગમે છે. નવલકથામાં મજા આવે છે, અને સેલ્ફ હેલ્પ ગ્રુપમાંથી શીખવા મળે છે.
હું તો વધુમાં વધુ સ્ટોરી બુક અને ક્યારેક પોઈટ્રી વાંચું છું. કવિતાઓમાં એક અલગ જ લાગણી ફિલિંગ્સ હોય છે.
હા કવિતા તો હદયને સીધું સ્પષ્ટ છે. દરેક શબ્દમાં એક ઊંડો અર્થ હોય છે.
તને શું લાગે છે, એક સારો વાંચક કેવો હોવો જોઈએ?
સારો વાંચક તે એ જ છે જે ખુલ્લા મનથી વાંચે. જે દરેક પુસ્તક માંથી કાઈક શીખવાનો પ્રયાસ કરે, અને સૌથી મહત્વનું જે વાચ જે વાચન નો આનંદ મ મળે ફક્ત ફરજ તરીક
સાચ ઘણીવાર લોકો ફક્ત એક્ઝામ માટ ટે વાંચે છે. પણ એમાં આનંદ નથી લેતા.
હા અને રોજ અને એજ કારણ છે કે તેઓ વાંચનથી દૂર થઈ જાય છે. જો આપણેે રસ થી વાંચીએ તો વાંચન ક્યારેય બોજ લાગશે નહી.
તો ક્યારે એવું અનુભવે છે કે કોઈ પુસ્તકે મને બદલી નાખું છે?
હા ઘણી વાર. એક વખત મેં એક-મેં એક પુસ્તક વાંચતી હતી કે જે જીવનના મૂલ્યનો વિષય હતો. એ વાંચ્યા પછી મારી વિચારધારા બદલાઈ ગઈ.
વાહ એ તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. મને પણ હવે વધારે વાંચવાની ઈચ્છા થઈ રહી છે.
બસ એજ તો હું ઈચ્છું છું. વાંચન એક આદત છે. અને એક વાર પડી જાય ને તો જીવનભર સાથ આપે છે.
તું તું મારી એક ક પ્રેરણા બની છે, અને હવે હું પણ દરરોજ ઓછામાં ઓછું તીસ મિનિટ વાંચીશ.
ગ્રેટ અને હું તને કેટલી સારી પુસ્તકો ભલામણ પણ કરીશ.
ઓકે. સારું. તારી સાથે વાત કરું ને ત્યારે એવું લાગે છે કે હું એક નવી દુનિયામાં જઈ રહી છું. ખાસ કરીને જ્યારે તું પુસ્તકો વિશે વાત કરે છે.
કાવ્યા તારી સાથે વાત કરું ને ત્યારે એવું લાગે છે કે હું એક નવી દુનિયા દુનિયામાં જઈ રહી છું. ખાસ કરીને જયારે તું પુસ્તક વિશે વાત, જયારે આપડે પુસ્તક વિશે વાત કરે છે.
એ તો પુસ્તકોની અસર છે. વાંચન જ્યારે અર્થ સાચા અર્થમાં વાંચીએ છે ને, ત્યારે પોતાની અંદર એક નવી દુનિયા બનાવે છે.
પણ મને એક વાત સમજતી નથી. શું દરેક વ્યક્તિ સારો વાચક બની શકે.
બની શકે પણ એ માટે ધીરજ અને રસ બંને જરૂરી છે ઘણા લોકો શરૂઆત કરે છે, પણ થોડી વાર પછી તો બૂર થઈ જાય છે, કારણ કે તેઓ વાંચનને એક ટીવ તરીકે નથી અપનાવતા.
હા હું પણ ક્યારેક એવું જ કરું છું, બે દિવસ વાંચું છું પછી છોડી દઉં છું.
એ નોર્મલ છે, પરંતુ જો
તું જયારે વાંચે છે, ત્યારે શું વિચારે છે.
હું માત્ર શબ્દો નથી વાંચતી હું એના જીવું જીવું છું, માની છું વાક્ય સુધીન કોઈ પાત્ર દુઃખી છે તો હું પણ એ દુઃખ અનુભવું છું, અને જો કોઈ પાત્ર સફળ થાય છે. તો એ સફળ આનંદ થાય છે, મને.
એટલે તું ઈમોશનલી અટેચ થઈ જાય છે.
હા અને એ જ વાંચવાની સૌથી સુંદર બનાવટ છે, એ આપણને વધુ માનવીય બનાવે છે.
આજકાલના બાળકો તો મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે, હું તેઓ શું તેઓ વાંચવાથી દૂર થઈ રહ્યા છે.
ખરેખર પણ હું એમ નથી માનતી કે ટેકનોલોજી ખરાબ છે, જો આપણે ઈચ્છીએ તો મોબાઈલ પણ ઈ બુક વાંચી શકીએ.
હા એ પણ સાચું છે, પણ ફિઝિકલ બુક્સ ન ફીલ જ અલગ હોય છે.
હમ એટલે તું ઇમોશનલ અટેક થઈ જાય છે, હા અ અને એ જ વાંચનની સીધી સુંદર બાબત છે, એ આપણને વધુ માનવીય બનાવે છે.
આવાવ્યા ક્યારેક એવું થયું છે, કે કે તું એ એકલી હતી પણ પુસ્તકે તને એકલા હોવાનો અહેસાસ થવા દીધો નહી.
એકલી હતી અને એકલા થવાનો અહેસાસ થવા દીધો નથી પૂછતકે મને તું મને એમ પૂછી રહી છે.
ના એવું કોઈ વાર નથી બન્યું. પુસ્તક મારા દિલની ભાત. આશા સમજતું હતું.
હા તો ખુબ જ સુંદર છે, મને લાગે છે, કે મને પણ પુસ્તકો સાથે એવી મિત્રતા કરવી જોઈએ.
જરૂર કર કારણ કે માણસો ક્યારેય સમજતા નથી પણ પુસ્તકો હંમેશા સમજવાનો પ્રયત્ન કરે છે.
તને શું લાગે છે, વાંચનથી આપણે શું બદલાવ આવે છે.
બહુ બદલાવ આવે છે, સૌથી પહેલાં આપણું. બદલાય છે, વિચ વિચારવાનું બદલાય છે, થિંકિંગ બદલાય છે, પછી આપણે બીજા લોકોની લાગણી ફિલિંગ્સ સમજવા લાગીએ છીએ અને સૌથી મહત્ત્વ નું જે ઇમ્પોર્ટન્ટ છે, આપણે વધુ ધીરજ પેશન્ટ બનીએ છીએ.
એટલે વાત છે, એમ જે આપણું કેરેક્ટર બિલ્ડ થાય છે.
બરાબર વાંચન આપણને અંદરથી મજબૂત સ્ટ્રોંગ બનાવે છે.
થેન્ક યુ કાવ્ય તું ફક્ત મારી ફ્રેડ ઇન્પિરેશન છે.
ના ના. ચલ હવે. મસ્કો ના લગાવજ
ચાલ બાય.
બાય.